હલો!
હલો! !
આ મિત્ર.
અવાજ આવે છે મિત્રો?
હા આવે છે.
શું કરી રહ્યા છો મિત્રો?
કઈ નહી.
જમવાનું જમી લીધું.
હા જમીન લીધું. તમે શું કરી રહ્યા છો?
કાની બસ હવે જ જમીને બેઠા.
હા.
કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે?
કોલેજ લાઈફ ચાલી રહી છે, સાડી જેવું ચાલવાનું તેવું ચાલી રહ્યું છે.
બરાબર રીઝલ આવી ગઈ કે
હા રિઝલ્ટ આવી ગયું સારું પરિણામ આવ્યું એમાં જ ખુશ
હા હવે આગળ ન શું પ્લાન છે હવે?
આગળનું હજુ તો એક વર્ષ એક યર બાકી છે. એ પૂરું કરીને પછી આગળનું આગળ વિચારીશ.
બરાબર. તો મિત્ર ફ્રી હોય તો થોડો સમય આપશો કે મને
હા હા ફ્રી છું આપીલું.
અ થોડો સમય આપશો તો આપણેે સ્થાનિક તહેવારો અને પરંપરા વિશે થોડી ચર્ચા કરીએ.
હા.
હા આજે આપણે સ્થાનિક તહેવારો અને પરંપરા વિશે વાત કરીએ તો એમાં એવું કારણ કે આપણા ગુજરાતમાં વર્ષ દરમિયાન ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને દરેક તહેવાર પાસે છે કોઈ ને કોઈ સાંસ્કૃતિક ધાર્મિક અથવા સામાજિક મહત્વ છુપાયેલું હોય છે. જેના કારણે લોકોમાં આનંદ એકતા અને ભાઈચારાની ભાવના વધે છે હવે આપડા ગુજરાતમાં જ જોઈએ તો ગરબા છે. પછી એવા જાત જાતના તહેવાર છે. જે લોકો ધૂમધામથી ઉજવે છે. અને વર્ષમાં એક વખત આવે છે, એટલે લોકો એમને મોજથી આનંદ માને છે, બધા સગા સંબંધીઓ હોય કે ઘરના હોય એ બધા તહેવાર ધૂમધામથી મનાવે છે. તો મિત્રો તમે તમારા બાજુ એવા કોઈ તહેવારો છે, જે પરં પરા રીતે ચાલી આવ્યા હોય?
હા તહેવારો તો બહુ છે જેમ કે હોળી હોળી, હોળી એક એવો તહેવાર છે, જે પરં પરાગત ચાલી રહ્યું છે, આખું વર્ષ ને મારું લોકપ્રિય તહેવાર છે તો એ ઉત્તરાયણ છે. કેમ કે હું શોપ પ્રથમ ઉત્તરાયણની વાત કરીશ તો ઉત્તરાયણ ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે. દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ લોકો માટે બહુ લોકપ્રિય તહેવાર છે. જેમાં લોકો વહેલી સવારે ધાબા પર ચઢીને પતંગ ઉડાવે છે.
એમ આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાય જાય છે, આખું આકાશ
કોઈ પો છેે જેવો અવાજોથી આખું વાતાવરણ આનંદમય બની બન ને મુકાવે છે બધા એટલે લોકોનું લોકપ્રિય તહેવાર છે. લોકોને તો નહી મને ખબર પણ મારા મા તે ઉત્તરાયણ ખૂબ જ લોકપ્રિય તહેવાર છે ઉત્તરાયણ એ એકતા આ મિત્રતા અને આનંદ નો તહેવાર છે. એમાં બધા મિત્રો આનંદ ઉલ્લાસ થી પોતાની પતંગો ઉડાવે છે પછી એક બીજા સાથે ટક્કર લે છે કોણ પતંગ કોની કાપસે એવી ટક્કર લે છે ને બહુત આનંદ કરે છે.
હા મિત્રો અને તમારી વાત સાચી છે. મારા મત પ્રમાણે નવરાત્રી ગુજરાતનો સૌથી એક લોકપ્રિય તહેવાર છે કારણ કે આ નવ દિવસ દરમિયાન લોકો માતાજીની આધારના કરી છે, સાંજે ગુજરાત સાંજે સુંદર વસ્ત્રો પહેરીને ગરબા અને દાંડિયા રમે છે. જેના કારણે સમગ્ર વાતાવરણ આણંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે. અને દેશ વિદેશમાંથી પણ ઘણા લોકો ગુજરાતની નવરાત્રી જોવા આવે છે. અને ઉત્તરાયણ પણ તમે જેમ કીધું તેમ ગુજરાત ખુબ જ પ્રખ્યાત છે. કારણ કે આ દિવસો આ દિવસે લોકો વહેલી સવારથી જ બધા ધાબા પર ચડીને પતંગ ચગાવે છે. એકબીજા સાથે આનંદ માને છે, અને ઊંધિયું, જલેબી તલના લાડુ અને ચીકી જેવી ખાસ વાન બો અને સ્વાદ માણે છે જેના કારણે આખો દિવસ ઉત્સાહ ભરેલો હોય છે. અને બીજો તહેવાર જોઈએ તો દિવાળી નો તહેવાર દિવાળી નો તહેવાર આપણા ખુબ જ મહત્વનો છે કારણ કે લોકો પોતાના ઘર અને દુકાનો ની સફાઈ કરે છે. રંગોળી બનાવે છે, દીવા પ્રગટાવે છે, મીઠાઈ વહેંચે છે. પરિવાર સાથે પૂજા કરે છે અને નવા વર્ષની શરૂઆત આનંદ અને શુભેચ્છાઓ સાથે કરી છે. આપણા ગામોમાં ઘણા સ્થાનિક મેળાઓ પણ ભરાય છે. જ્યાં લોકો લોકગીતો લોકનૃત્યો પરંપરાગત રમતો અને સ્થાનિક હસ્તકલાઓ આનંદ માણે છે જેના કારણે નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ મળે છે અને જૂની પરંપરાઓ જીવંત રહે છે અને મિત્રો મને તો એવું લાગે છે કે તહેવારો માત્ર એ ઉજજવણી માટે જ નહી પરંતુ તે આપણને એકબીજા સાથે પ્રેમથી રહેવું વડીલોને આદર કરવો ફરજિયાતમંદ લોકોની મદદ કરવી અને પરિવાર સાથે સમય પસાર કરવાનો સુંદર સંદેશ પણ આપે છે અને આજના સમયમાં લોકો લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે છતાં પણ તહેવારોનો પ્રસંગે બધા લોકો પોતાના પરિવાર સાથે ભેગા થાય છે સગા સંબંધીઓને મળે છે શુભેચ્છાઓ પાઠવે છે અને જૂના મતભેદ ભૂલીને નવા સંબંધો મજબૂત બનાવવાનો પ્રયત્ન કરએ છેી તો શું મિત્ર તમારા બાજુ એવા તહેવારો છે જે આપણે આનંદથી મેળા ભરાય છે
હા અમારા બાજુ એવા છે જેમ હોળી તમે કીધું ને એમ હોળીમાં પણ અમારા બાજુ હોળીઓનો તહેવાર પણ ઉજાવે છે અને દરેક ગામડામાં મેળો પણ હોય છે. જેમ મેળામાં જે વસ્તુ આપણે લેવી હોય એની ખરીદી કરીએ છેએ બધા રંગોનો રંગોની ખરીદી કરે એમ ખાવા પીવાનું બધાની ખરીદી કરે છે જે તહેવાર માં અ્યારે વર્ષમાં એક જ વાર આવે છે જે હોળીઓનો તહેવાર હોય છે ને તમે કીધું તેમ મેં તો હવે મારા મત સાે કેમ કે હવે આપણને તો ખબર કે હવે આધુનિક એક સમયનો ટેકનોલોજી છે એમ બધું ટેકનોલોજીનો વિકાસ થયો છે છતાં પણ આપણે આપણી પરંપરાઓ ભૂલવી જોઈએ નહીં બરાબર ને
હા મિત્રો
કેમ કે આપણી જે ચાલતી આવેલી પરંપરા એ આપણે કોઈ દ ભૂલવી જોઈએ નહીિ ને મેં તો એમ બી કેમ કે નવી પેઢીની પણ તહેવારોનું મહત્વ સમજાવવું જોઈએ જેથી આપણી સંસ્કૃતિ આવનારી પેઢીઓ સુધી જીવંત રહે
હા મિત્ર તમારી વાત તો સાચી છે, કારણ કે આજે આપડી જ પરંપરાઓ છે જે પેઢીગત પેઢી ચાલતી જ રહેવી જોઈએ કારણ કે જો આપણેે એને અટકાવીશું તો પછી આપણું ભવિષ્ય આપણા જે પેઢી છે એની ભવિષ્યનું મતલબ મહત્વ રહેવાનું જ નથી કારણ કે ઘણા વર્ષોથી આવી પરંપરાઓ ચાલતી હોય છે તો એ આપણની આપણા સંબંધો મજબૂત બનાવે છે. અને પરંપરાઓ તહેવારો નું સન્માન કરવું જોઈએ કારણ કે તે આપણી સંસ્કૃતિની ઓળખ છે. અને પરંતુ સાથે સાથે તહેવારો ઉજવતી વખતે સ્વચ્છતા જાળવવી પડે. પર્યાવરણ નું ધ્યાન રાખવું અને કોઈને તકલીફ ના પડે તેની તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જ જોકે આપણે માની લઈએ કે હોળી પર છે. તો હોળી પર પણ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે જે આંખોમાં કલર પછી ધ્રુળ એવા બધા આપડે નુકસાન થાય છે. છે તો એનાથી આપણને બચવું જોઈએ. અને હું એટલું જ કહીશ કે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ આપણા સમાજની સૌથી મોટી ઓળખ છે. કારણ કે તે આપણને એકતા પ્રેમ ભાઈચારો, સંસ્કાર, આણંદનો સંદેશ આપે છે તેથી દરેક વ્યક્તિએ પોતાના ની પરંપરાઓને ગૌરવ સાથે જાળવવી જોઈએ. અને નવી પાડીને પણ તેનું મહત્વ સમજાવવું જોઈએ. અને મિત્ર આજકાલ તો જોઈ તું આપણને સ્વસ્થ જે તહેવારો છે. એમાં આપણને એકબીજા સાથે સંબંધ રાખવો પણ ખુબ જરૂરી છે જો સંબંધો સારા હોય તો તહેવારો પણ સારા જ ઉજવાશે. તો મિત્ર આજે જેટલો સમય આવ્યો એન એના માટે હુ આભાર માનું છું તમારો.